મજામાં તમે કેમ છો.
હું મજામાં છૂ તમ તમે શું કરો.
કઈ નહી સુયરો છું.
સુવાનું છે હેને.
હમ તમામ હલો
હમ
તમારું ઈ પે નામ ચંદા છે કે
હ નામ ઓપન નહી કરવાનું
ઠીક છે તમે શું કરો છો
હું કઈ ન કરું હું હાલમાં હુ ગ છું.
ઠીક છે
ઓ ખાઈ લીધું તમે?
હ શું કરો છો?
કઈ રીતે કરું છું ખાવું બણાવશે એટલે ખાવું નાઇન આઈ લુગડા ધોયા. નાઇન નાઇન અચ્છા. ખાવું ભણાવશે પછી ખાવું બાકી ન દસતો આ પછી
ઠીક સે
પણ ત્યારે હું આમ લાગે કે ઊંઘી જાઉં
ખાધું
માળબણઉશે. એટ તોું શ કરો એમ હું
હમ
સાક સુ બનાવાની હુ
તમારેકે
હમ્મ.
તમે પસંદ હોવ જો બનાઈ લેજો.
પસંદની શું વાત પસંદની કંઈ વાત નહીં પણ શું આ રોજ-રોજનું.
આજે તો બહોત ગરમી પડે છે.
હમ્મ.
તમારી ત્યાં ભી ગરમી છે
ના પહેલું હું તો રૂમ માં સૂવું.
હમ્મ.
હમ્મ, એટલે મારે પૂરો દિવસ પંખો ચાલતો હોય ને તો ઠંડો થાય સે.
મારે એટલે બી કુલર ચાલતો પર. તમે ફોન કર્યો ને તો કુલર બંધ કર્યું. અવાજ નહીં આવે તે?
પહેલો પંખો ચાલુ સે. હમ્મ. બાકી બહુ ગરમી લાગશે.
હમ્મ.
હા.
બાર તો એતરી ગરમી પડે છે કી પૂછો હી મત.
બહુ વધારે પડે સે કાં.
હમ્મ. તમારો દીકરો લેસન તોઈ ગયો?
હોવ. ના પેલે દેઢ વાગે આવે સ.
ઠીક સે.
એને-એને દાદા જાઈશ તો લેઈ ને આયેશ.
કેવી કક્ષામાં ભણ
હા સવાર બોવ લેટ ના હાલે એન પપ્પા લઈને આવે. પપ્પાને મોકલો, મને લેવા આવે કે દાદા નહીં આવતા, પપ્પાને મોકલો. પપ્પા તારે ક્યારે લેવા આવીશ.
હા.
કે ના મને એને મોકલો લેવા માટે.
હમ્મ-હમ્મ.
તમારો દીકરો કેવી સ્કૂલમાં ભણે સે? તમારો દીકરો કેવી સ્કૂલમાં ભણે સે?
પ્રાઈવેટ સ્કૂલમાં જાય સ.
ઠીક સે. તારા બહેનનું છોકરું ભણે ઈ વાળી સ્કૂલ મે કે?
હમ્મ. તારો બહેન નો છોકરો જાઈશ ને તે જાય સે.
ઠીક સે. ઓજ. તમારી દીકરી તો છ
દીકરી ઊંઘે સે.
હમ્મ.
દીકરી ઊંઘે સે. આ પહેલા સતાઈસના એક મહિનાની થઈ ગઈ.
હમ્મ.
હા તો એક મહિનાની થઈ ગઈ પન મારે દવાખાને જાવું બંધ નહીં થયું.
હમ્મ.
એને એક દિવસ છોડીને એક દિવસ દવાખાને જાવું પડતું.
હમ્મ.
ભૂલાય ને તો એને કીધું જવું પડશે. અને એને દવાયા ખાઈ-ખાઈને તો મારી હાલત બિગડી ગઈ.
હા.
એટલું મોંઘું હોય ને પૂરો દિવસ, ને પૂરી રાત એને કડવું-કડવું જ થાય.
દવાયા ખાવાને લાગી છ.
અને ખબર નહીં પ્રત્યેક શું ખાધું કે કઈ નહીં ખાધું.
કેમ બોલો છો?
આમ કેવું કે કંઈ ખાધું કે નહી ખાધું ખબર હી ન પડતી, બસ કડવું-કડવું થાય. કંઈ ખબર નહીં, હું શું ખાવું, નહીં ખાવું. એમ મૂનાનું સ્વાદ તો બસ કડવું કડવો જ હોય છે.
હમ્મ. ઔર!
કાંઈ નહી કરું સું.
છે.
હ. તમને એને ભુવાને લગ્ન જાય છે ને ભુવાને ત્યાં લગ્ન અચ્છા મુડન છે ન લગન ન થ
હમ.
તમામર ભૂપિના.
હલો.
હલો.
હમ.
તમારા ભુવાને તો શોક અને પુત્રી ના મુંડન છે નઈ. હ.
પાંચ તારીખ સે.
પાંચ તારીખના?
હમ.
સારું. કોણ આયુષ્યના દાદી બોલ બોલ કર.
કેમ?
ના પેલા વિચારું મેને ના સોકરાની બા બોલ બોલ કરે તો કોણ આયુ. સેડ
હમ.
હમ હમ.
ઠીક સે.
કોણ સ હા એક મિનિટો બ હાસ વું જોઈ નવતું હા ચાલુ રાખજો ફોન એને કાપવાનું નહી. વા સાસુનો ફોન સે. હલો. હમ્મ.
બોલો. કોણ આવ
હલો. હાલો.
હાલો.